હલો, ભાઈ જય શ્રી કૃષ્ણ.
હા, જય શ્રી કૃષ્ણ કેમ છે, બધા મજામાં ને
હા ભાઈ બસ પેલા મજામાં અને તમને ખબર જ છે, કે અમને તો ઘણી બધી ફિલ્મો અને મનોરંજન. મનોરંજન માટે રે ઘણા બધા ટીવી સિરિયલો આવી રહી છે, તો બસ તેના વિશે તમારે ચર્ચા કરવા ફોન કર્યો છે. તમને ખબર જ છે, કે અમને તારક મહેતા કા ઉલટા ચશ્માં જે. ઘણો પ્રસિદ્ધ છે અને લગભગ એના. પાંચ હજાર એપિસોડ પૂરા થવા જઈ રહ્યા છે, તો તે ખુબ જોવાની મજા આવે છે, જેમાં છે, જેઠાલાલ ચંપકલાલ ગડા બહુત બડા છે એ લોકો સારા એવા શો બનાવે છે. હાસ્ય કાર્યક્રમ કરે છે, જેથી કરીને લોકોનું મનોરંજન થાય છે, અને લોકો હસતા ખુતા ખુશ. થાય છે. ના ત્યારબાદ તમને ખબર જ છે, કે હમણાં જ આપડી આઈપીએલ જે ઇન્ડિયાની સૌથી પ્રસિદ્ધ અને ફેમસ ગેમ છે, ક્રિકેટ તે હમણાં જ ખતમ થઈ છે, તો તે જોવાની કેટલીક મજા આવી તેમાં કેટલીક ટીમો છે, દસ ટીમો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ મુંબઈ ઇડિન્સ રોયલ ચલેન્જસ બેંગ્લોર રાજસ્થાન રોયલસ સનરાઇઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ કોલકાત્તા, નાઇટ રાઇડર્સ. અને લખનઉ સુપર જિન્સ આ દસ ટીમો એમાં ભાગ લે છે, અને લોકો ખૂબ ધૂમધામ થઇને જોય છે. કેટલાક બધા પ્લેટફોર્મ પર એને બતાવામાં આવે છે, ઘણા લોકો સ્ટેડિયમમાં જઈને જોઈ છે, તો ઘણા લોકો મનોરંજન માટે પોતાના ફોનમાં જો છે, જે લોકો ટિકિટો ન કરી શકતા હોય છે. તે લોકો બધાના ફોનમાં જ જોય છે, અને કેટલાક બધા તો મોટી મોટી એલઈડી સ્ક્રીન લગાવીને બધા સાથે બેસીને જોઈએ. તો એ તો બધા જોવું જોઈએ, ને મેં તો સજેસ્ટ કરું કે તમે પણ જોવ અને કેટલીક મજા આવે છે, તો તમને આઈપીએલમાં તમારી ફીમ ક છે જેમ કેરી ફવ ટમ છે સનઈઝર્સ હૈદરાબાદ. તો તમારી ફેવરેટ ટીમ કઈ છે ભાઈ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હું તેમને અઢાર વર્ષથી જોઉં છું અને હમણાં એ લોકો લગાતાર બે રાખી જ એટલે અમને ખુબ જ પ્રેરણા મળે છે કે હાર ની કે પેલું કે એટલે વિરાટ કોહલી ખુબ જ ગમે છે અને મનોરંજન ખુબ જ થાય છે આઈપીએલમાં દસ ટીમ છે જેમ તમે. મુંબઈઇન્ડયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોુર કોલકતા નાઇટ રાઇડર્સ. અને રોયલ ચેલેન્જ પહી રાજસ્થાન રોયલ્સ આ ઘણી બધી ટીમો. છે જે. મનોરંજન ખુબ થાય છે ફીફા વર્લ્ડ કપ પણ હમણાં આવ્યો છે જેમ કે પોર્ટુગ ની ટીમ મને બહુ ગમે છે એટલે રોનાલ્ડો છે એટલે અને તેમાં ફૂટબોલ. ફૂટબોલ એમ જોવાનું સારું લાગે પછી તમે કીધું તારક મહેતા ના પાંચ હજાર એપિસોડ પૂરા થ હુંને નાથી જો તારક મહેતા સિનચેન અને ઘણા બધા એપિસોડ છોટા બી એમથી માંડીને ઘણી બધી ફિલ્મ પણ ખૂબ સારી છે જેમ કે ટોટલ બધ ફિલ્મ પણ જોવાની ખુબ જ મજા આવે છે જેના કારણે આપણને ખુબ મનોરંજન થાય છે આપણને આખો દિવસ કે આપણે જયારે પણ ફ્રી બેઠા. ત મનોરંજન જીવનમાં ખુબ જ જરૂરી છે કેમ કે આજના તણા ભ જિંદગીમાં તો આપણે મનોરંજન જવું જોઈએ નહીં તો આપણે કોઈ નશામાં કે એવું ફ આપ ગેમ પણ ઘણી બધી હોય છે જેમ કે પબજી ખુબ ખબ જ સારી અને મને બહુ ગમે છે આ મનોરંજન કરવાથી આપણને
ખુબ સારું લાગે છે અને મનોરંજન ના કારણે આપણે આપણી જિંદગી ખુબ બ સરળ બને છે અને હમણાં તો હા તમે કઈ ફિલ્મ જોઈ હમણાં.
હા ભાઈ તમે કીધું પણ આપણે ઇન્ડિયામાં સૌથી ફેમસવી ફિલ્મ છે તો બે હજાર નવ માં નીકળેલી હતી એક વિશાળ વ્યાપારી અને રચનાત્મક સફળતા જેની હિન્દી સિનેમામાં શૈક્ષણિક પ્રણાલીની ટીકાઓ સાથે સમજુ મિશ્રણ કરીને આપને બતાવવામાં આવી છે તમને ખબર જ છે. ત્રણ મિત્રોની વાતો કરવામાં આવી છે જે આપને ઘણા બધા હાસ્ય કરાવે છે અને ઘણી વખત ઇમોશનલ પણ કરાવી દે છે ત ફિલ્મ તો તમારે બી જોવવી જોઈએ અને સજેસ્ટ કર. બવું જોઈએ અને એના બાદ તમને ખબર જ છે કે દંગલ મવી જે આપણા બે હજાર સોળ માં આવેલી હતી તે ઘણી ઘણી પ્રખ્યાત છે એક વિશ્વ સ્તરીય ખેલાડી હોય છે જે છોકરી હોય છે. છે તો તેના વિશે આપ
મળી જ છે એ
કેટલીક મજા આવે છે અને તમને ખબર છે કે આર આર આર ટિપલ આર જે બે હજ જાર બાવીસ માં આવેલી હતી તો તેમાં પણ આપણે સ્ટોરી એવી છે કે મેં તો જોઈ નથી પણ લોકો કીધું તે સાંભળ્યું હતું કે બાર ના લોકો હોઈ છે ને આપણા હિન્દુસ્તાનના લોકો હોય છે તેના વિશેે કઈ માહિતી આપવામાં આવે છે તો આવી રીતે. આપણે બધી ઘણી બધી ફિલ્મરવું જોવું જોઈએ અને પોતાના પરિવારને આપણું મનોરંજન કરવું જોઈએ. આપણે ભારતમાં સૌથી ફેમસ અને પ્ર તે બહુબલી મુવી તેમાં બધું જૂની પુરાની વાતો કરવામાં આવી છે ઐતિહાસિક. અને ત્યાં કેટલાક પ્રકારના યુદ્ધો પણ બતાવવામાં આવ્યા છે તો તે આપણા પરિવારજનોને ખુબ જ. ગમે છે અને મેં તો પોતે જ જોવા ગયો હતો અને મારી ફેમિલીને પણ જોવા લઈ ગયો હતો તે એટલી મજા આવે છે અને કઈ અલગ જ જાતનો અનુભવ થાય છે. તમે કીધું તેમ ફૂટબોલ ફૂટબોલ પણ જોવાની ઘણી મજા આવે છે કેટલાક બા લોકો જોઈને ઇન્સ્પિરેશન લે છે પોોટાનું અને ત્યારબાદ તમને ખબર છે. તો લોકો મનોરંજન માટે ઘણી બધી વસ્તુઓ છે જેમ કે આપડે ઇન્સ્ટાગ્રામ છે યુટ્યુબ છે એનો ઉપયોગ પણ કરે છે તો તમે મનોરંજન માટે બીજું કયું કેયું જમમાં ક્યુ ક્યુ મતલ ટીવી સિરિયલ કે વગેરે જોવો છો
હા અમે ઘણા પ્રકારની ટીવી શો જોઈએ છે જેમ કે તારક મહેતા કીધું છોટા ભીમ ડોરેમૌન થી ને અમે ઘણી બધી મનોરંજન જોઈએ છે અ ઘણા બધા પેલા મોટિવેશન ની પણ પેલું આવે છે જેમ કે ટ્વેલ્થ ફેલ પછી પે સી એની પણ
હ
હમણાં આવ્યું હતું જે કે બની બનવા માટે કેવાક પૈસા આપેને અને જેના કારણે અ ખુબ સારું લાગ્યું કે મોટિવેશન ફિલ્મ પણ આવી છે અને તમે કીધુ તેમ બાહુ બલી એ પુરાણુ બતાવે છે અને ગોલમાલ થ્રી ને એવી બધી એ ખુબ જ મજા આવે છજેના કારણને આપને ખબ સારું લાગે છે, કે આ આપણે મોટિવેશન ફિલ્મ પણ જોવુ જોઈયે અને જેના કારણે આપણે મનોરંજન જન જળવાય રહે છે જો આપ આપણા જિંદગીમાં મનોરંજન જળવાઈ રહે તો આપણે ખુશ રહેશું અને આપણે કામમાં પણ ખુબ જ ધ્યાન રહે છે અને ગ મનોરંજન કરવા હારુ ગમે ત્યા ફરવા જવાનું કે તેના કારણે ફિલ્મ ફિલ્મ જોઈ જ અઠવાડિયુંમાં એક વખત તો ફિલ્મ જોઈ જવા જ જોઈએ અને તે એટલે અ ઓનલાઈન કે કે મોબાઈલમાં કે ઓ. ટી. ટી પ્લેટફોર્મમાં એક વખત ફિલ્મ તો જોઈ જ જઈએ ઘણા પ્રકારની આપ આપણા શો પણ આવે છે જેમ કે તમે આઈપીએલ કીધું તે પણ હમણાં પૂરી થયું છે પસી હવે બે હાજર સતાવીસ નો વર્લ્ડ કપ આવશે તો એમાં પણ ખુબ સારી મઝા આવશે અને જેના કારણે આપણને ખુબ સારુ લાગશે અને તે એક મનોરંજન કરવાની આપણને ખુબ મજા આવે છે આપણે જાત જાાતની ફિલ્મ જોવી જોઈએ જેના લીધે આપણું આપનું બધું જળવાઈ રહે છે અને તે ખૂબ જરૂરી છે
હા ભાઈ સાચી વાત તમે કીધું તેમ ઘણા બધા સ્પોર્ટ્સ છે તો તેમાં હમણાં કાલે ગઈકાલ વોલીબોલની ટુર્નામેન્ટ હતી તો ગઈકાલે આપણી ઇન્ડિયન્ની ટીમ હતી જે સેમીફાઈનલમાં હરી ગઈ હતી પણ આપણાને એટલી મજા આઈવીતી જોવાની કે પહેલો સેટ તે આપણે ઇન્ડિયા જીતિયા ત્યા પછી લગાતાર બેસ્ટ તે સામેલી ટીમ જે ઇન્ડોનેશિયા છે તે લોકો જી હટી પછી પાછો ચોથા સેટ ત આપણે ઈન્ડિયા જીતીને પાંચમા સેટ પછી આપણી ઈન્ડિયા હારી ગઈ તો ઘણા બધા લોકો ઇમોશનલી છેને બધું થયું છે પણ આપણા માટે ગર્વ નું કહેવાય છે, કે આપણે સે સુધી પણ આપણી ટીમ ઇન્ડિયાની ગઈ છે, તો તે રીતે મેનોજન મનોરંજન લીધું પછી ત્યારબાદ તમે જે કીધું કે કાર્ટૂન હોય છે, સિચેન, ડોરેમોન, નિંજા હટોડી, છોટા ભીમ એ બધી કાર્ટૂન લોકો જોય છે, અને મનોરંજન કરે છે, આ પ્રકારના કાટુન નાના બાળકોને ખૂબ જ ગમે છે, જેથી કરી ને લોકો ખાવાનું એવું ખાય છે, તો ત્યારે મસ્તી નથી કરતા અને ખુબ ધ્યાનપૂર્વક એવી વ ટુને જોય છે, અને ઘણા બધા પ્રકારના નાના ટીવી કાર્ટૂન પણ આવે છે, જે લોકો ફોનમાં ને એમ બધા બતાવમાં આવે છે, તો તે પણ મજા આવે છે, અને તમને ખબર જ છે. કે હોલિવૂડની મૂવી કેટલી ફેમસ હોય છે, જેમ કે તમને ખબર છે, કે આયર્નમેન છે, પછી એવેન્જરસ છે, સ્પાઈડરમેન છે, આ બધી મુવી પણ જોવી જોઈએ અને આનંદ કરવું જોઈએ કારણ કે એ બધી મુવી માં પણ આપને ઘણું બધું શીખવાને એવું મળે છે, અને ઘણું બધું એવું સારો હોય અને કેટલીક બધી ફિલ્મ છે, જે આપણને ડરાવવા માટે પણ બનાવવામાં આવે છે, પણ અલગ પ્રકારની જોવાની મજા આવે છે, જેમ કે કંચના છે, જાતજાટણી છે, મંજુલિકા વગેરે આ બધી આપડે પણ ટીવી સિરિયલ ફિલ્મ જોવું જોઈએ જે આપણને ખૂબ મજા આવે છે, તમે આ આ પ્રકારની કોઈ ફિલ્મ જોઈએ હતી કોઈ હોરર મૂવી
હ તમે કીધું તેમ કંચના હમે જોયું હતી નાનલો હતો ત્યારે પેલા મોટા મોટા સાપ ને એવા બધા આવી જાય તે જોવાની હોરફમ બો મજા આવતી કે જેના લીધે મનોરંજન ખૂબ ઝડપથી થતું હતું અને મનોરંજનને કારણે અમને ખુબ સારું લાગતું હતે પેલા નાનલ હતો ત્યારે દરોજના સ્કૂલ થી આવતો હતો ત્યારે હું દોરેમોન અને છો ટાભીમ જોવા લાગી જાતો હતો અને જેના કારણે મનોરંજન ખુબ સારું થયું અને તે ખૂબ જરૂરી છે, કે આપણે મનોરંજન જિંદગી માં હોવા જોઈએ જો મનોરંજન ના હશે તો આપણને આપણને આપણને જિગીમાં પેલું અને તે તેના કારણે મનોરંજન એ ખુબ જ જરૂરી આપણે જાત જાતની ફિલ્મ પર જોઈ જઈએ કેમ કે મો ળ ટવેથ એવી બધી ફિલ્મ જોવી જ જોઈએ પછી છી આપણે આપણે મનોરંજન રેશું તો આપણે આપણને બધા સારા રહેશે અને આપણું મન પ પણ સવા સ્વચ્છ રે છે.
હા ભાઈ સાચી વાત છે, તો આપડણે પણ આવી રીતના ફિલ્મ જોવી જોઈએ અને આપણા બાળકોને પણ કાર્ટૂન એવું બતાવવો જોઈએ અને ઘણી બધું પિક્ચર એવું છે, કે જે બતાવવો જોઈએ જેના વિશે બાળક બધાને ઐતિહાસિક વિશે માહિતી મળે અને તમને ખબર જ છે, કે ધુરધર મુવી તે ઘણી મો તી મુવી છે, ત્રણ કલાક અને ચાર કલાકની મુવી છે, તો આપ પણ જોવું જ જોઈએ કારણ કે આમાં ઇન્ડિયા અને ની વચ્ચે જે યુદ્ધ થયું હતું કે એના વિશે કઈ ચર્ચા છે, મેં તો જોઈ નથી પણ મેં લોકો દ્વારા સાંભળ્યું છે, અને તેમાં તે લોકો બધા કેરેક્ટર એ પોતાનું હનદરેટ પરસન એવું બતાવ્યું છે, તો આપણે એ જોવું જ જોઈએ કારણ કે એ લોકોને એક્ટિંગ એકદમ રિયલિસ્ટિક હોય છે, અને આપણને તો એવું જ લાગે છે, કે અચ્છા આવું થયું હતું હા બરાબર. તો મેં તો કેવો જ છું કે આપણે જે આપણને જે સારું એવું મલે તે ફિલ્મ આપણે અવશ્ય જોવું જ જોએ તો બાકી તો ચાલો ભાય આપણે મળીએ ઘણી બધી એવી ફિલ્મો વિશે આપણે આગળ પર વાતો કરીશું
આગળ વાત કરીશું